હેલો
બોલો બોલો
અવાજ આવે છે.
હા એકદમ ક્લિયર અવાજ આવે છે.
ઓકે શું ચાલે
હમ કાઈ ની. જો અત્યારે તો જ ટાઈમ કરું છું.
બરાબર
મેચને મેચમાં હવે મારે હું કેવુ આપડી જે ફેવરેટ ટીમ હતી ગુજરાત ટાઈટન એ ધબડકો વાયળો ફાઈનલમાં આઈને
તો અવે નસીબ નસીબની વાત છે.
મને તે નાથી ખબર પડતી આરસીબી જીતી કઈ રીતે ગીયું.
પાછો ગમે તે ઉ જ કે કોઈના પક્ષમાં જઈ હવે ગેમ ચેનજ
હા હવે બધી મેચ હું કેવાય આ ફ્લેટ પીચ પર રમાડે એટલે એવું જ થાય. હમણા અલગ પીચ હોય ખબર પડી જાય.
ખબર પડે
હમ એતે બાર ના સ્ટેડિયમ ને અહિયાં તો ખબર નઈ આ હું છે ને આ ગવર્મેન્ટ પૈસા ખઈ ગઈ આમ જુગાર બનાય દીધી આઈપીએલને બીજું કઈ નઈ
હમણા મેચ છે જ ને વર્લ્ડ કપ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં છે જોઈએ તો એ ખબર પડે
હું તો કઉ ઈન્ડિયા વાળા હાર વાજ જોઈએ હા ખબર ની આમ આ ઈ ઇન્ડીયનુ ભવિષ્ય જ મન નથી દેખાતું.
એવું નથી યાર ઇન્ડિયન ટીમ હારી છે ટેસ્ટપ છે આપડી પાસે વલ્ડ કપનો કપ છે બધી ટી ટ્વેન્ટીનો કપ છે એશિયાનો કપ છે. એમ તો સારું પફોર્મન્સ કરે છે આપડે
ગૌતમ ગંભીર હતોને ટીમની પત ટેટ હોક નઈ કી હ હમણા આમ ખબર નઈ, આમ બધા બધાનને પતાવ ઉપર આવી ગયા. ગયા ય હવે!
બુમરા ને નથી લીધો ઈ એને આરામ આપી દીધો.
બુમરાને નથી લીધો, પછી ઓલા ઓલા હું કોણ સમીને નહી, સિરાજ ને નહી, ભૂવીને નહી, કોઈ નહી.
નવ જુવાની આળા, હું ખબર નહી શું કરશે?
હા ગંભીર હે ભાઈ ઓલા જે, એક છકે ને વર્લ્ડ કપ નહી જીતતા એના જેવો છે. આ તો
હા!
ઈંગ્લેન્ડ ની ટીમ, ઓસ્ટ્રેલિયાની ટીમ, બરોબર છે. ન્યુઝીલેન્ડ
ઇંગ્લેન્ડને હા ઇંગ્લેન્ડ ની સે એમાં, એમાંય તે શું કેવાય ટીમમાં બટલર ને અત્યારે રમાડતા નહી. આ
અતા ઈ બે હજાર સોળ, સત્તર, પંદર, ચૌદ, તેર, બાર, અઢાર લગી એક નંબર ગોલ્ડન પીરિયડ હતો ક્રિકેટમાં.
હમ ના ના આ ચારનું છે ને, આઈ પી એલમાં બધું સટા, આ ગંભીર આવ્યું ને તારનું બધું થઈ ગયું થરું.
એ તો ભાઈ એવું તો, થોડુંક રેવાનું.
ભાઈ પાર છે આ તો ગમે ઈ થાય. મોદી સરકાર
હોઉ
ઓકે બોલો બીજુ હું હાલે? શાંતિ
બસ શાંતિ બસ ક્રિકેટ ના આવતા વરષ નુ યાર યાર આ જોઉં છું, વર્લ્ડ કપમાં કોહલી ને, રોહિત ને, રમતા જોઈ લો.
ના આવે હું તો માનું આમ હુ કે કોહલી કોહલી તો જોવા દઈ એનુ તો કઈ નથી, ઓલો રોહિત શર્મા બેટ લઈને આવેને એટલે આને આવતા આવતા પડી જવો જોઈએ.
ક બરાબર છે! એને રિટાયર્ર કરવાની જરૂર છે. રિટાયરમેન્ટ લઈ લેવાની જરૂર છે વર્લ્ડ કપમાં હવે
એ બધાને ઘરે રેવાની જરૂર છે. એ બધાને હું કે ટપાલી ની નોકરી આપી દો.
હા
આખી જિંદગી કોક ની પથ્થર તો નો ઠોકે.
આજકાલના નવ જુવાનિયા ઓલા વૈભવ સૂર્યવંશી વાહે દોડ્યાં છે.
ઈ એટલે મારે કઈ કેવાય જાય હો. આઈપીએલમાં ફલેટ પીચમાં ગાભા કાઢતો હતો અયા જો શ્રીલંકામાં તેર રને આઉટ. આઉટ થઈ ગયો શું કેવું હવે એને?
એજ ને
ઉપર થી પા શ્રીલંકા ના ઓલા બોલર બહાર જોવા જતો હતો એ ધોય નાખો ઓ અગયાર જણા એના કરતા પૈડો રે શાંતિ થી થઈ
તોહ શું
તો હોય
આ બધા ફ્લેટ ફ્લેટ ફ્લેટ પીચમાં રામવા વાળા છે બધા એ ભૈ સૂર્ય વંશી
એટલે આ ફ્લેટ પીચ મહિનો હ્યા આ તો બોલર હજી એવા નાખતા ન બોલિંગ નાખવાનું ચાલુ કરે પૂરું થઈ જાય
શોએબ અખ્તર ને બોલાય હોત તો હામે તોહ શું થઈ
એ પતા એ એ પતા એનો હાલ એઈ તો કઈ નઈિ આપડે ઈન્ડિયા બોલિંગ અજ ફિનીિશર ને
ફિનિશર ને મિલર જેવો ફિનિશર નહીં હો
ઈ નહી આપડે ઈન્ડિયા પા અત્યારે એક ફિનિશર
હા એજ ને
બધા ભ છે આપડી પાહે નહી ફિનિશર એક એ ઓલરાઉન્ડર એ બધા બેકાર જ છે
પલે હાર્દિક પંડ્યા ન નો લીધો એનું ફોર જ નથી આવ ખબર નઈિ કેમ
એ બધાના આમ એવો ઓલરાઉન્ડર ઓલા એકજ ઓલરાઉન્ડેડર હે જેક્સ એલિસ જેવું હોવો જોઈએ ટીમ માં
હા જો જોડી નાખ્યા તા ઓલી મેચ માં
તારે ભાઈ જેક એલિસ નો રેકોર્ડ એટલે ખતરનાક પાંચસો સત્યોતેર ઈનિંગ્સમાં પચીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રન ઉપરથી છસો વિકેટ
બરાબર
તો એટલું હે ને આપડું શું કેવાય આ યુસુફ પઠાણ રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા અને આ કોણ યુવરાજ સિંહ ના ના યુવરાજ સિં ઈ ચારેય ના રન વિકેટ ઈનિંગ અને મેચ ભેગી કરો ને તોયે ચારે નું હે ને જેક એલિસ કરતા ઓછું હૈ
ઓહો
તારે સાવ થબરે કે ભાઈ બધા એવો પ્લેયર હતા ફિલ્ડર માં એ ઓલો હતો હઉથીયારખોણ નામ નથી યાદ આવતું
ફિલ્ડર ઓમા
અરે ફિલ્ડર એક બહુ મસ્ત હતો આ ન્યુઝીલેન્ડ નો હૈ ને જે સાઉથ આફ્રિકાનો એ ના એક મસ્ત જોન્ટી રોડ્સ
હા
તો ઈ ટીમ ખતરનાક હતી અત્યારે તો ખબરને આ દાસ માં દડાવ કઈ નઈ કરી શકતા
ઈન્જરડ થઇ જાય છે
હા પીઝા બર્ગર ખાધેલા શરીર
ઓલો વેસ્ટ ઇન્ડિઝ ન કડિયો શોએબ અખ્તર ને સામે સામે હેલ્મેટ નો પેરે તોય એમ રમતો એ સમયમાં બોલ
એલા ઘેલ કેવાયને
ગેલ નતો ઈ બીજો હતો નામ તો ભુલાય ગયું. વે હ વિવ રિચાર્ડ હા. બીવ રિચર્ડસ
એટલે આ વીવ રીચાર્ડસ ને સોયબઅખ્તર ક્યાં બી હારે રમતા તા.
અરે ના ટેસ્ટ મેચની વાત કરું છું. રમતા જ ને ટેસ્ટ મેચમાં રમતા જ હતા.
આમ થાય છે.
ઇન્ડિયા ઇંગ્લેન્ડ અહ આવેસ્ટ તેનઇન્ડિશ વરસીસ પાકિસ્તાન અલા એના સોયેબખ્તરની બોલમાં બોલ હેલ્મેટ ઉપરને એમ નેમ મારે એમ નેમ ઈ
એટલા એમ તો આપડે ઈન્ડિયાનો એ હે એક પ્લેયર જેને હેને કોઈ દી હેલ્મેટ જ નથ પેર્યું એકે ફોર્મેટમાં.
કોણ ઓલો નામ તો કઈ હારું હતું એવું.
ઈ અરે અત્યારે ઓલો કોમેન્ટ્રી ક્યારેક આવતું હોય કોણ આ ના હું યાદ જ ના હોત ઈ કપિલ દેવા રમતો હતો.
અચ્છા હા તો એ છે ખબર નામ નથી આ
એક મિનિટ એ વર્લ્ડ કપ આપડે ચારે ઓગણીસો ત્યાંસીમ જીતા ને?
હા નાઈન્ટીન એટી થ્રી.
એની લિસ્ટમાં બૌ બધા લોકો હતા.
કપિલ દેવ હતા ઓલો જાકીર ખાન વાળો હતો.
જાકીર ખાન કોણ? એટલે આ જો ઓલો આપડો સુનિલ ગવાસ ઘ.
ગાવસ્કર પછી આ ઓલો
પછી ક્રિશીખનાથ મોએ મોહિન્દર અમર નાથ યશપાલ શર્મા સંદીપ પાટ ટિલ કીર્તિ આઝાદ રો રોઝર બેની મદન લાલ
હાલ મદનલાલ હા સંંધુ.
એ આખી ઇલેવન ટીમ હતી ભઈ.
બલવિંદર સંંધુબાપ ઓલો પાજીઓ.
ઈત એલાં અંબ-અંબોળો એલા હર્ષદીપ તો એના જેટલા વાડ હેને જેન ગેન કોઈની.
હા ઓવરમાં બાર બાર કોએ ઓવર બે ઓવર કર નાખે.
ઈ ખબ બે નહી પાંચ ઓવર કરીદે એક ઓવર માં એ તો. બાકી આપડે આય હાર તો અગિયારનો વર્લ્ડ કપ. હોય તે.
હા.
એમાં ટીમમાં કોણ હતું? આપડે જો એક તો એક તો વીરેન્દ્ર શેવા, સચિન તેંડુલકર ગૌતમ ગંભીર વિરાટ કોહલી, એમ એસ ધોની, યુવરાજ સિંંગ ઈના પસી
આમ તો કેવો હતો.
શહિર ખાન, શ્રીશાંત, મુનફ પટેલ, હરભજન સિંઘ. ઈ ટાઈમે તો એક ઓવર વિરાટ કોહલી એ નાયખીતી.
હમ્મ.
એટલે મલિંગાના કાભા કાયઢ નાયખા મજા આઈ ગઈ.
હા મલિંગાને બો હતો એ હો. કોહલી અન વિરાટ, કોહલી અને ધોની. બે યે ધોયો. મલિંગાને.
કોહલી હતો એ.
કોલીએ માયરા હા ઈ ઉડી ગયોતો પણ તો એને રનને સિક્સ ફોર માયરી તી એમ.
હોય હવે આખી આખી મેચમાં ધોની સિવાય કોઈ સિક્સ જ નથ મારે આખા વર્લ્ડ કપમાંય.
એટલે આ ગૌતમ ગંભીરે રયમો તો એ સત્તાણું તે ઈ આઉડ થયો.
પાણી લઈ બધા ફોર ને ટૂક ટૂકયો રમવા વાળા સિક્સ બે જ માયરીતીન એતો એમએસ ધોની એ એક વચ્ચે માયરીને એક છેલે મારીને જીતાયડી.
એવું હતું?
તો.
હા. ઈ સેલિબ્રેશન એક નંબર હતું આગળ બે એટ લીધો હા.
લા પીચું જ દેવી હતી સિક્સ જાય જ નઈ આ હા તો ખબર ને સૂર્યવંશ વા છેલ્લી ઓવર માં સિક્સો
વાનખેડામાં હતી ને?
હમ્મ, વાનખેડે.
ઈની પીચ અને આ પીચ કેટલી ફ્લેટ થઈ ગઈ છે.
એ તો અતાર હમ્મ હમ્મ. હા વિચાર હવે તો લા ઊંઘ આવાનું ચાલુ થયું.
હારું હાલો તઈ.
ઓકે ઘરે આવજો.
હા.